હેલો
હ તો
હલો
હેલો
હા
હા બેન કેમ છો તમે
હા મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમને મારી અવાજ આવે છે?
હા બેન આવે છે.
સારું આજે હું તો તમારી વિશે છે ને તમારી સાથે પાણી વિશે વાતો કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે ખરો
હા મેડમ છે કરી શકો
સારું હવે તમને તો ખબર જ હશે કે પાણીની આજકાલમાં કેટલી મુસીબતો આવે છે પાણી આપણા માટે કેટલો મહત્વનો છે ને પાણી બચાવવા માટે આપણને ખૂબ જ જરૂરી છે એટલે કે જળ સંરક્ષણને આજના સમયમાં છે ને સૌથી મોટી જરૂરત પાણી જ છે કારણ કે જળ એ જ જીવન છે અને પાણી પૃથ્વી પર જીવન કલ્પના ના કરી શકાય અને પાણી આપણા માટે ખુબ જ મહત્વનું છે પાણી કુદરતી તરફથી છે ને મેળેલું એક અમૂલ્ય ભેટ છે તમને તો ખબર જ હશે કે પાણી આપણા માટે કેટલું અમૂલ્ય છે અને પૃથ્વી પર ભરેપત્ર ભાગ પા પાણી હોય પણ માનવોને પાણી એટલું મળતું નથી. પરંતુ પીવાલાયક મીઠું પાણી છે ને પછી તળાવને કૂવામાં જ હોય છે ને ખારું પાણી નદીમાં મળે છે તે વધારે નદીમાં ખારું પાણી જ હોય છે. ખુબ જ મહેનતી માત્રા છે ને ઉપલબંધ છે અને આજની અ વધતી જગતી અ જેથી ખૂબ જ માહની માત્રા કરું ને તો ઉદ્યોગીકરણ અને પાણી ના છે ને બગાડને છે ને કારણ કે વિશ્વભરમાં પાણી ને ભારે ઓછામાં ઉભી રહ્યો છે. જો આપણે અત્યારે છે ને પાણીને અહી બચાવીશું ને તો ભવિષ્યમાં છે ને માનવજાત અને સમગ્ર જીવન શષીતશકત અને આવી શકે છે. તમે તો ખબર જ હશે કે માનવ શરીરથી છે ને લઈને નાના જીવજંતુ અને વનસ્પતિ વિકાસ માટે પાણીની જ જરૂરત પડે છે તમને ખબર જ હશે કે પાણી સવારની જરૂરત થી અને હામ રાત સુધી પાણી ન આપણને કાર્ય જેવ પીવા રસોઈ પછી નાહવા માટે સાફ સફાઈ માટે કે ખેતીવાડી વિશે માટે પાણી જરૂર પડે છે આ ઉપરાંત છે ને દેશ આર્થિક વિકાસ અને ઉદ્યોગને ચલાવવા માટે તે છે ને પણ પાણીનો ખુબ જ મહત્વનો ભાગ ઉજવે છે. તને તો ખબર જ હશે કે પાણીનો વપરાશ આપણા માટે કેટલો મહત્વનો છે પણ પરંતુ માનવો તે સમજતા નથી. પાણીનો ખુબ જ ખોટો વપરાશ કરતો છે. એ તે લોકો વરસ કરતા હોય તો નળ ચાલુ રેય મુ ધોતાં હોય તો નળ ચાલુ રહે છે ને એવું હા ધોતા ટાઈમે નળ ચાલુ રાખે છે તેથી પાણી ન વપરાશ ન થાય. એ તે છેને પાણીનો ખોટો વપરાશ કરતા હોય છે. ને બાળકોનું એવું છે કે તે લોકો સાબુન થી રમતા હોય ને પા નળ ચાલુ રહે છે બાળકોને સમજાવવું જોઈએ પાણી નો ખોટો વપરાટ ન કરવો જોઈએ કેમ કે તે પાણી આપણા માટે ખુબ જ મહત્વનું છે. અને તમને તો ખબર જ હશે કે મુંબઈ સાઈટ જ તમે જોઈ લો કે મુંબઈમાં કેટલું પાણી ઓછું હોય છે ત્યાં અ લાઈન લગાઈને પાણી ભરતા હોય છે ચાલીઓમાં રહેતા લોકો માણસ ને પાણી જરાય ન મળે. હોય છે મોટર ચાલુ કરથી જમીનમાં પાણી ન મળતો હોય છે અને તમે રાજસ્થાનમાં જોઈ લો રાજસ્થાનમાં છોકરીને મો લોકો કેટલા દૂર દૂર જઈને પાણી મટકામાં ભરીને લાવે છે તે પાણીનો વપરાય આપણને જયારે પાણી મળતો છે તો ખા સારી રીતે વપરાશ કરવો જોઈએ અને પાણીનો છે ને બગાડ અટકાવવા માટે છે ને આપણે રાજીંદા જીવનમાં જ તે નાના પરંતુ મહત્વપૂર્ણ બદલાવ લાવવો જોઈએ. અને બ્રશ કરતી વખતે કે વાસણ સફાઈ કરતી વખતે જરાક જ પાણી વપરાયેશ કરવો જોઈએ. તને તો ખબર છે કે પાવ વાસણ ઘસતા વખતે આજકાલની છોકરી નળ ચાલુ કરતી હોય ને વાસણ ઘસતી હોય તે ખોટું છે. જરાક પણ પાણીમાં વસણ ઘસાય છે ને જરાક પાણીમાં વ કપડાં પણ ધોલાઈ જાય છે. તે લોકોને સમજવાની જરૂર છે અને ઘરમાં ટ ટપકતા નળ એ પાઈપલાઇન ને છે ને સુધારવું જોઈએ કઈક જગ્યાએ એમ જોયું છે કે નળ તો બંધ છે. પાણી ટપકતું જાય છે તે ટપકતું પાણી કેટલું ખરાબ છે કેટલું અવપરાશ થાય છે તો આપણને ખબર પણ નથી પડતી ને પપ સુધારવું જોઈએ અને વાહન ધોવા વખતે ખુબ જ પાણીનોો વપરાશ થાય છે તે ત્યારે ઓછા પાણીમાં પણ પછી વાહન ધોવાઈ શકાય છે બદલે પછી ટોલ ઉપયોગ કરવો જોઈએ વરસાદ ના પાણી રહેશે ને ધાબા પરથી જ ને પાઈપ દ્વારા ટાકે સંગ્રહ કરવો જોઈએ શાકભાજી કે ચોખા ધવા વાળું પાણી છેને ચોડાવું નાખવા માટે છે ને વાપરી શકાય છે એ પાણીનોો ઉપયોગ ખુબ જ સારી રીતે પણ કરી શકાય છે પાણી આપણને છે ને બચાવે છે આપણે પાણીને છે બચાવવું જોઈએ અને જો આપણે પાણીને તેથી સુરક્ષિત કરીશું તો ખુશાલ જોવી જોઈએ. હો છે અને આજથી જ પાણીને છે ને દરેક ટીપાને સુદરયોગ કરવો પડશે અને પાણી બચાવવા માત્ર કોઈ એક વ્યક્તિનું નથી પરંતુ આપણા સૌનું નહ ફર્જ છે અને આ બધાને આ ફર્જ જો નિભાવવો જોઈએ તમે શું કેહેવા માંગો છો બેન
હા બેન તમે જે કીધું તો ખરેખર સાચું કીધું પાણી ખૂબ જ જરૂરી છે પાણી ઈશ્વરની સૌથી મોટી આપણા પર એકદમ દેન છે અમૂલ્ય ભેટ છે ઈશ્વર નો મોટો ઉપકાર છે આપણા પર પાણી. પાણી એટલે જળ એ જ જીવન છે. પાણી વગર જીવન શક્ય મળે મળે જ ન ને એ ભગવાન નો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે કે એને આપણને પાણી આપ્યું. જેમ આપણા શરીર માટે હવા જરૂરી છે ને એટલું જ જરૂરી આપણા માટે પાણી છે. હવા પાણી વગર આપણું જીવન અશક્ય છે. જ્યાં પાણી ના હોય ને ત્યાં જો કેટલું બી ખાવાનું પીવાનું મળે પણ જ્યાં પાણી ના હોય ને ત્યાં જીવન શક્ય જ નથી. એ ને આપડા દેશમાં છે ને જેમ તમે કીધું ને પાણી ઓછું છે બરાબર કીધું તમે. આપણા દેશમાં છે ને પાણી એકોતેર ટકા પાણી વધારે છે બટ આપણા દેશમાં એકોતેર ટકા એશિયા ખંડમાં ખારું પાણી છે. અને બાકીનું જે છે ને તે મીઠું પાણી પીવા લાયક છે. ખારા પાણીમાં છે ને સમુદ્રમાં પાણી વધારે છે. એ ખારા પાણીમાં છે. એ પાણી ઉપયોગ લેવાતા નથી કેમ કે ખારું પાણી છે. ના એ ઘેર વપરાશ માં કે પીવા લયક એ પાણું નથી. એટલે આપણને પાણી ને છે ને ખુબ જ જરૂરી એ આપડે આપડી એમ કે મે કીધું ને અમૂલ્ય ભેટ છે. ને આજના જીવનમાં સ્ત્રોત પણ બની ગયેલો છે કે, ''પાણી બચાવો જીવન બચાવો''. આપડણે આજે પાણી બચાવશું ને તો આપણે આવનારી પેઢીને આપણને સારી રીતે પીઢી આપણી સારી રીતના પીઢી આપણી સારી રેશે. કેમ કે આજે આપડે પાણી ન કામું વેસ્ટ કરશું ને તો આવડી આવનારી પેઢી ને ખુબ જ તકલીફ થશે. ને પાણી છે ને બચાવવાના ઘણા નિયમ છે જેને કે અ સાર્વજનિકમાં ખોટા પાણીઓ નળો ટપકતા રહે છે ઘરોમાં કેટલાક ન ટપકતા રહે છે તે પાણી વેસ્ટેજ છે. એવી એવા રડોને સારવાર કરવી જોઈએ. અ આપણે કશે ગિયા હોય અમુક જગ્યા છે ને છોકરાઓ નાના સાર્વરિક જગ્યાઓમાં છે ને અડધું પાણી પી અને નાના છોકરાઓ ને અર્ધું નળ બંધ કરીને જતા રહે છે એ પાણીનો દૂર ઉપયોગ થાય છે. ને બધાની દરેક માણસની ફરજ છે કે પાણી બચાવો. એમાં આપણને અવિચાર કે શરમ ના કરવી જોઈએ કે ભાઈ આ મારું નથી આ તો સરકાર નું છે, આ તો સાર્વજનિક છે, હું કામ બંધ કરું એવો મનમાં ખોટો ભય નહી લાવે. આજે આપણેે તેની જે બંધ કરશું ને તો આપણા છોકરાઓ એ સંસ્કાર જોઈને કાલે આપણા પછડી એ સંસ્કાર એ લોકો પણ અપનાવશે. એ લોકો પર પાણી બચાવ કરશે. ને ખરેખર પાણી એ છે ને જીવનનું એક અમૂલ્ય અમૂલ્ય ભેટ છે. એના વગર જીવન શક્ય જ નથી, ને આપણે સ્ટાર્ટિંગ ઘેર કરવી જોઈએ. જેમ આપણે ગેર વપરાશમાં જેમ કે વાસણ અમુક લોકો છે ને બિલ્ડિંગોમાં મોસ્ટ ઓફની બિલ્ડિંગોમાં પાણી ની કઈ લોકો કદર કરતા નથી. રા કે લોકો જેમ તમે કીધું ને બેસીંગ બેસિંગમાં છે ને પબ્લિક લોકો હું આજકાલના છોકરાઓ એ નળ ચાલુ રાખે એક એક વાસણ ઘસે અને એક એક વાસણ ધોય એ નકાામું પાણી બગાડે છે એને છે ને આપણને એ લોકોને સમજાવવું જોઈએ. નાના છોક છોકરાઓને આપણને નાન પડથી જ એ લોકોને કહેવાવું જોઈએ કે ભાઈ આ ઓછા નળ ઓછું ચાલુ કરીને બી વાસણ ધોઈ શકાય છે. ને એમ જરૂર હોત એ વાસણ આપડ ખાલી પાણી વેસ્ટ થાય છે. એમાં આપડા વાસણ ચોખ્ખા નથી થતા એને મોસ્ટ ઓફ છે ને પાણી નથી ટબમાં ભરી ને ને પાછી વાસણ ધોવ ને એ વાસણની બીજી જ વાત છે એમાં આપણી પાણી નો બી ખાસ બચાવ થાય ને આપણા કામ પણ ચોખ્ખું થાય આપણું ને બીજી વાત તમે જ ને કપડાં ધોવામાં હા કપડાં ધોવામાં પાણી વપરસ થાય પણ એમાં પૂરતા પ્રમાણમાં બી આપણને કપડાં ધોવામાં નકામાં પાણી વેસ્ટ ના કરવું જોઈએ જેટલામાં આપણા કપડા ધોવાઈ શકી શક્ય છે એટલું પાણી આપણને વાપરવું જોઈએ આપણા ઘેર થી જ આપણને સ્ટાર્ટ કરવું જોઈએ એ બીજી વાત છે પાણી ઘણું નકામ જાય છે સાાવરમા જે બિલ્ડિંગોમાં મોટા મોટા બંગલાઓમાં જેમ કે એ લોકો શાવર નળના ઉપર સાવર બાંધી મૂકેલું છે તો નાના છોકરાઓ કલાકો સુધી એમાં મજા માે ને સવાર ચાલુ કરી મૂકે ને એમાં કલાકો સુધી મજા મળે વારસ એમ અનુભવ કરેને એમ મજા મસ્ એમાં એ લોકોની મજા અને મસ્તીને લીધે પાણીનો ખોટો વપરાશ થાય છે. એ લોકોને આપણને નાના છોકરાઓને એની મજામાં મજા ના માણવી જોઈએ આપણને. આપણને નાના છોકરાને સમજાવવું જોઈએ. કે ચાચા તમને મજા ભી કરવાની હોય બે મિનિટ ત્રણ મિનટ ત્રણ મિનિટ બ થઈ ગયું પછી સારી રીતના ડોલમાં પાણી ભર સારી રીતના શરીર ને સ્વચ્છ રાખો અને નાવો એ આપણને આપ આલા છોકરાને નાનપ થી જ આપણને સારા ગુણ આપવા જોઈએ ને પાણી બચાવો છે ને પાણી આપણું જ્યાં પાણી નથી મળતું ને જેમ રેગિસ્તાન બોમ્બેમાં અમે એક ઉનાળો આવે ને તો આપણા ગુજરાતમાં તો એવું અમુક જગ્યાએ છે પણ પરંતુ છે ને બોમ્બેમાં બોમ્બે માં એટલો પાણીની એટલી અછત થઈ જાય છે ને ઉડામાં કે લોકોને છે ને ખાલી પીવાનું વપરાશ તો તો છોડો લોકોને પીવા લાયક બી છે ને પાણી ટેન્કર મોકલાવા પડે છે ટેન્કર આવે છે બોમ્બેમાં મોટા મોટા શહેરોમાં છે ને બોમ્બમાં અમુક જગ્યાએ જ્યાં પાણીની ઘડી અછત થાય ને ત્યાં મોટા મોટા ટેન્કરો આવે છે પછી એ પબ્લિક લોકો બ બિચારા એટલા તાપ માં ઉભી રહીને ને વાસણ પકડીને પોતાના બીજા કામ ન બધા ઇમ્પોર્ટન્ટ કામ છોડીને ને એ લાઈનમાં ઉભી રહીને. ને બે બે બે તણ તણ અઅ ડોલ પાણી લઈને એ લોકો પોતાનું પીવા લાયક પાણી કરીને એવું ગુજરાન ચલાવે છે. એ લોકો ન બી આપણને છે ને છોકરા લોકોને એ નાનપડથી જે લોકો બધાના વિશે બતાવવું જોઈએ એ લોકોને આપણને એવી ટેવ પાડવી જોઈએ કે જો આ પાણી બગાર કરીએે ને તો પાણી પાણી છે ને આપ આપણા જીવન માં વધારે આપણને મળતું નથી. આપણને છે ને પાણીનો ખોટો ઉપયોગ ના કરવો જોઈએ આપણ નાનપણથી જ છે ને આપણા છોકરાઓને આવુંટેવું છું ને તો એ લોકોના બી આ લોકોમાં સારા સંસ્કાર આવશે એ લોકો પણ પાણી બચાવશે. પાણી છે ને એ પૂરતા પ્રમાણમાં જ છે આપણા દેશમાં અપૂરતું નથી. પ્રમાણમાં જ છે પણ બેન જેમ તમે કીધું ને કે પાણી ઘણું છે એશિયા ખંડમાં ખારું પાણી છે હમણાં સરકાર બધી યોજનાઓ કરી રહી છે. કે એ ખારા પાણી ને મીઠા પાણી બદલવામાં. કે પીવાલાયક પાણી બને ઘર વપરાશના માટે પાણી બને એ બધી સરકાર યોજનાઓ કરી રહી છે. અ પાણી ન આપડું જેટલું બોલવા જાય બેન એટલું ઓછું છે. ખરેખર જળ એ જ જીવન છે ને આપણે નાનપણથી જ આપણે આપણા જીવનમાં ને છોકરાઓના ને આપડા આસપડોસના લોકોને આ બધી માહિતી આપન આપી જઈએ. તમારથી વાત કરવાવામાં મને ખુબ જ આનંદ મળય્યો.
મને પણ તમારો ખુબ ખુબ આભાર.